ઓા, કે
હા, હું મજામાં હો, જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે
રાધે રાધે
આજે આપણે હવામાન વિશે ચર્ચા કરવી છે, હા સાચી વાત છે
કે હવામાનમાં અત્યારે કેટલો ફેરફાર થઈ ગયો છે
હ, હાજીી, હા, હવે પણ તો આપણે હોવું જ જોએ
તો અત્યારે આજ ચોમાસું ચાલે છે તો કોણ કે છે કે ચોમાસું છે વરસાદ તો બિલકુલ આવતો નથી મારે ત્યાં તો બહુ જ તડકો છે તત્યારે
હા એવું કેવાય અમારે એક બે દિવસ બે વખત તો થયું તું હવે નહી બાકી ગરમી બહુ પડે છે હવે અમે વરસાદનો ચોમા સાનો એટલે હવે ચોમાસાનો રાહ છે ને તો એ કેવી લાગે કે એટલી ગરમી ઉનાળો હોયને જેવું લાગતો અહે
સાચી વાત છે.
નહી, પવન નહી, વરસાદ નહી, કેટલી બધી આમ ગરમી પડેરી છે.
સાચી વાત છે, અત્યારે એટલો તડકો પડે છે ને કોઈ ન કે, કેઆ એવું જ લાગે ઉ ઉનાળો ચાલુ છે. આ જુલાઈ મહિનો હમડે પૂરો થઈ જશે.
હાચી વાત, વરસાદ પડે ને તો આપણા માટે સારું કેવાય. એટલી ગરમી પણ ના પડે.
હા, અને ગરમી ના પડે પાણી ની ઇ આપડે આપડે જો શહેરોમાં હોય ને તો પાણી મળી દે છે કોઈ, ગામડામાં તો પાણી મળતું ઇ નથી, ક્યાં ને ક્યાં ભરવા જાવું પડે છે.
હાચી વાત હૈ. ને આપણે દરેક વસ્તું મે ભાબ બી વધી જાય, મંગીવાળો બી થઈ જાય, હાચી વાત એ કે નહીં?
હા સાચી વાત હે, સાચી વાત છે.
આપા જેવા તો શું ખાવી જાય, એટલો બધો વરસાદ નહીં પડે, મેંગીવાળો થઈ જાય, તો બધે દરેક
હા, વરસાદ જ નહી પડે. તો જેની આજુબાજુ વ તળાવ હશે, એ પાણી ખેડૂત નાખી દેશે, પણ બીજા બધા ખેડૂતો ક્યાંથી પાણી લાવશે? વરસાદ વગર, તો પાણી નહીં આવે તો શાકભાજી કેવી રીતે ઉગાડશે, ને શાકભાજી નહી ઉગે, અને જેટલી ઓછી ઉગશે એમ વધારે એ લોકો ભાવ લેવા નાસે, અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ છે.
બઉ બઉ બઉ બધી રીતે
તો, ને જેમ જેમ આવે એમ એટલો તડકો પડે છે, એટલો તડકો પડે છે ને. કે્યા પણ એવું થાય કે હવે હ હળવા હળવા કપડાં પહેરીએ
સાચી વાત કોહ ને આપણેે ગરમી ઉનાાળામાં તો કોટન ના પહેરીએને તો સારા ગરમી ના લાગે અમે
હા હા સવું સારું કેવાય
પછીત
ને ઠંડા, ઠંડા પીણા આપડે પીએ, બધું કોલ્ડ્રિંકશો પીએ, તો કેટલું પછી આપણનેઇ નુકસાન થાય, પણ શું કરીએ ગરમી જ એટલી થાય છે, તો આપને એવું થાય કે આપણે પી લઈએ બધું.
ગરમી પડતો કે ને અટક બી આવે છે, બીપી બી લો થાય છે, શું કરે પછી નિબુ પાણી પીએ, બીચારા.
તો, ને અત્યારે બે દિવસ વચ્ચે વરસાદ પડ્યો એમાં તો કેટલો બધો વરસાદ બધી જગ્યાએ પડ્યો છે. ને આ બાજુ તો વરસાદ નુ તો ટીપુંએ નથી પડતું.
પડે જગ્યા પડે તો એ જગ્યા તો બહુ પડે છે નુકસાન ભી કરે છે ને આપણા જેવા ગામડામાં તો પડતું જ નહીં ને એક વખત થઈ ગયો છે હવે પડતું જ નહીિ કઈ જગ્યા તો નુકસાન કરે છે ને કઈ જગ્યા હારો કરે છે
નદી તળાવ બધું પૂર આવે બધા ના ઘર ને બધું તણાઈ જાય છે
તો કેટલા જ જણ તો ઘરમે બી પાણી વળી ગયું હતું પહેલા પેલાના જ પહેલાના ચોમાસામાં વરસાદ આવ હતો તો ગરમી પાણી વળી ગયું તમારા બાજુ વાળાને તો નીચું છે ને એનું ઘર તો એ પૂરું ગરમે પાણી ગય તો એને ગરમે શું કે એરમે પાણી મળી ગય તો પાણી મે જીવાત નહીં આવતા મોટા મોટા નના પૂરા પેલા મેઢક ને પેલા જીવા હા પેલા અંદર આ આવી ગયા ઠેઠ તો છોકરા લોકો નાના નાના છોકરા હતા તો બીમાર પડી ગયા આપણે એલર્જી થાય.
એ બધી જીવાત ઘરમાં આવે એટલે આપણને આપણા શરીર માં રોગચાળો ફેલાઈ જ જાય.
સાાચી વાત એ ને મચ્છર ભી થાય આપણે. ગમે તેતને
ઝાડ પડી જાય રસ્તા પર ઝાડ પડી જાય તો પછી કેટલું બધું રસ્તા બંધ થઈ જાય તો કેટલું નુકસાન જાય પછી બધું ફરી ફરીને જાય તો પેટ્રોલ નો પણ એટલો વપરાશ થઈ જાય.
હાચી વાત એ.
એટલે બધું જરૂરિયાત પ્ર પ્રમાણે બધું હોય ને તો વાંધો ના આવે પણ જરૂરિયાત વગરનું વધારે વરસાદ પડી જાય તો પણ નુકસાનકારક છે અને ઓછો વરસાદ પડે એનાથી પણ નુકસાનકારક છે. વધારે તાપ પડે તો પણ વધારે નુકસાન થાય છે અને ઓછો તાપ પડે તો પણ આપણને નુકસાન થાય છે બધું એ પોતપોતાના ઋતુઓ પ્રમાણે ચાલવું જોઈએ પણ અત્યારે આ ખબર નહી આ વર્ષે તો વરસાદ જ નથી આવતો.
હાચી વાત વરષ તો વરસાદ બ ન નથીહીં પડીયો. કેમ કેને ઘણી જગ્યાએ તો આપણે સુરત મે ને એ જગ્યાએ તો વરસાદ પડ્યોય ને તો બધાને કેરી કેરીના ઝાડના ઝાડ પડી ગયા તો વરસા અમકીતો ગુજરાતમાં કેરી બી મંંગી થઈ ગઈ હતી.
સાચી વાત છે આ વખતે તો કેરી હજી મળે છે કેરી હજી મળે છે.
લો તો છા સારું.
જુલાઈ મહિનો આવી ગયો અડધો પતી ગયો તો હજી કેરીઓ મળે છે કેસર કેરી. ત્યારે નહોતી મળતી સસ્તી પણ છે એટલી બધી મોંઘી ન આવી.
કેસર કરી તો આમ સારી કહેવાય શરીર માટેને મત મીઠી બી હોવે‌.
હ સારી કેવાય પણ તોય વરસાદની પણ જરૂરિયાત તો છે જ ને જેમ વરસાદ પડશે તો ખેડૂતોને બીજી શાકભાજી પછી ખાલી કે રીત તો આપણેે ખાઈને જી ગુજરાત નો ચલાવીએ અત શાકભાજી ય ક કશું એટલું મળતું નથી.
હાચી વાત હ.
મેથી ને પાલક ને લીલા શાકભાજી તો ફટાફટ મળવા માંડે અત્યારે નથી મળતા મેથી મેથી કેટલી મોંઘી મળે છે. એક ગડી લો તો ડાયરેક્ટ સાઠ સિત્તેર રૂપિયા નહી તોર દસ દસ રૂપિયામાં મળતી હતી.
હાચી વાત હૈ.
એટલે બધું જ જરૂરિયાત પ્રમાણે બધું મળવું જોઈએ.
હાચી વાત હૈ.
ને શિયાળો આવે ત્યારે શિયાળા ની રૂતુ તુ માં પણ એટલી ઠંડી પડે એટલી ઠંડી પડે તો છોકરાઓને બહાર કાઢવા મુશ્કેલ પડી જાય છે.
તો ઠંડી વધારે પડે તો ભી નુકસાન ને ઓછી પડે તો બી આપણે નુકસાન થાય ઓછી પડે તો કેવું લાગે કે ઠંડી નહી પડતી ઠંડી નહીં પડતી એવું લાગે ને ઠંડી પડે હ ઠંડી પડે તો બધા લોકો ઠંડી બહુ પડે છે ઠંડી બહુ પડે એવું કહેતા હોય.
સાચી વાત ને દિલ્હી જેવા શહેરોમાં તો ઠંડી કેટલી બધી હોય છે, કે ધુમ્મસ માં એક બીજું સામેનું વાહન દેખાતું નથી ને ોકાઈ જાય છે, અને એમાંને એમાં કેટલા બધા અકસ્માત થાય છે.
સાચી વાત હ.
દિલ્હીમાં ને મુંબઈ માં એ આવા. અહિયાં ધુમ્મસ એટલું થતું નથી ગુજરાત માં એટલે વાંધો નથી આવતો.
હા અછી વાત હૈ.
આપડે જેમ અત્યારે વરસાદ નથી આવવાનું કારણ મોટામાં મોટું એ છે કે આપડે વધારે વૃક્ષો, વાવતા નથી અને કાપી નાખે છે પહાડ બધા કાપી નાખે છે.
સાચી વાત હ, ઠંડી તો આપણે હાચી વાત. ને ઠંડીની તો એટલી આપણે વીજળી નહીં હોય ને તો બી ચાલે ઘડીક વાર. ઠંડીમાં આપણે વધારે વીજળીની જરૂર નહીં. ગરમીમાં ઉનાાળામાં વધારે લાઈટ ઘડીકવાર જતી રહે તો આપ પરેશાનની આવે, લક ઠંડીમાં આ વાત હાચી જ મારી. કે ઠંડીમાં વીજળીની જરૂરત વધારે નહી.
એટલે તો વીજળીનું બિલ ઓછું આવે છે શિયાળામાં.
હાચી વાત હ.
શિયાળામાં વીજળીનું બિલ ઓછું આવે છે ઉનાળામાં એટલે વધારે આવે છે.
હાચી વાત હ. કે કે આમ બધા ઉનાળામાં બધા એ સી ને કુલરને બધા ચાલુ કરે ને એના માટે વીજળી ન બિલ વધારે આવે છે. મારે ખુદને હમણાં જ, નવ હજારનો બિલ ભર્યું છું ને હું ગરમીમાં ઉનાળામાં.
અમારે દસ હજાર ન પડ્યું.
લો પોતે જાતે પોતા પોતાના રૂમ બધાના અલગ અલગ હોય તોધા અલગ અલગ
સાચી વાત છે અમારે અમારે એવું છે બે રૂમમાં બે એસી છે એટલે બિલ એટલું વધારે આવે જ છે.
બધા એક જ રૂમ એસી ચાલુ કરે ને ઊંઘતા હોય ને તો એટું બધું બિલ ના આવે, લેકિન બધા અમે શું કહેએ પોત પોતાની રીત થી જીવે છે અને મોબાઈલ ઉપર વાત કરે છે એવું કરે છે.
સાચી વાત છે, ને અત્યારે કેવું થઈ ગયું છે. કે્યાં વરસાદ નથી આવવાનું કારણ મોટામાં મોટું મેં તમને પેલાય કીધું એમ. વૃક્ષો બધા કાપી નાખે છે પહાડ કાપી નાખે છે અને એટલું બધું પ્રદુષણ થઈ ગયું છે ને વાહનો માંથી નીકળે છે પ્રદૂષણ, એના લીધે બધો ધુમાડો નીકળે પ્લાસ્ટિક નો વધારે પડતો આપડે બધા ઉપયોગ કરીએ છીએ ને એના લીધે પણ વરસાદ નથી આવતો.
સાચી વાત અરે.
તો વરસાદ આવવું પણ બહુ ખુબ જ જરૂરી છે, જેવી રીતે આપણે માણસોને જરૂરિયાત બધી હોય તો તેવી રીતે પ્રાણીઓને પણ જરૂરિયાત હોય છે.
સાચી વાત, બીજ્યારે પા પ્રાણી પક્ષીને એ શું કરતા હોય છે?
કેટલી અસર વૃક્ષો ઉપર કેટલી અસર થાય, જેટલા વૃક્ષો હવે છે. એને પણ એ એમાં પણ સારું એવું પાણી તો આવવું જ વરસાદ પડે તો એને પાણી મળે ને.
હાચી વાત હ. બરસાદ
એટલે દરેકે દરેક વ્યક્તિ એ છે ને, આપણા પર પર્યાવરણ ની સુરક્ષા કરવી જોઈએ.
હાચી વાત હૈ. વરસાદ આપણે જેટલી જીર તો હોય ને એટલું બધું કાયમનું પર પડી જાય ને. તો આપણે મુશ્કેલ ના આવે કિસાન ને બી ના આવે ને આપણે પણ ના આવે ટાઈમ ઉપર વરસાદ આવીઈ જાય ને. તો સારું કેવાય આપણે.
સાચી વાત છે
હાચી વાત ને
ને આપણેે આપણેે તો એય સારું છે ભારત દેશમાં કે શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણ ઋતુ હોય છે બારના દેશો માં તો આટલી બધી વરસાદ તો છ છ મહિના સુધી વરસાદ જ પડે છે કોઈ કોઈ જગ્યા એ બરફ જ પડે છે એટલે એ લોકોને અ રે રહેવાનું ખુબ જ મુશ્કેલ ભર્યું હોય છે એ લોકોનું
હચી વાતે
રીતે આપણે વાય ગયા છે એ લોકો પા તડકો લેવા માટે તો ભારત દેશ આવે છે. અને અ મોટા બીચ ઉપર ત્યાં આવીને એ લોકો વિટામિન ડી લે છે કારણ કે એ લોકોને ત્યાં નથી મળતું
હાચી વાત છે અ હમણાં અમ કી બાત ગુજરાતમાં કેટલોું બધું વરસાદ નુકસાન કર્યું છે સુરતમાં અને પાણી ભળઈ ગયું દુકાનામાં અનેને
હા બસ જ્યાં પડ્યો ત્યાં એક એટલો બધો વરસાદ પડી ગયો ને જ્યાં નથી પડ્યો ત્યાં પડ્યો જ નથી
હાચી વાત હે જેને આપણા લોકોને જે ગામડા માં જરૂરત હોય ને એની જગ્યા નહીં પડતો નવી નવી ગુજરાતને સુરતને બધા
કહેવામાં આવે છે કે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરો પણ પ્લાસ્ટિક ના તમે કારખાના બંધ કરી દો
સાાચી વાત છે
કારખાના ચાલુ રાખવા છે ને પછી કેવી રીતે તો પછી બધું થાય આપડા ઉપર બધી રોકટોક કરવી છે પોતે ત્યાંથી પૈસા લઈ લેવા છે સરકારે
હાચી વાત એવું જ કરે
ચલો તમારી સાથે વાતો કરવાની મજા આવી
સાચી વાત છે
પછી આપડે બીજા ટોપિક ઉપર પછી વાતો કરું છું
ચલો મને મજા આઈ ત મારા જય શ્રી કૃષ્ણ